હલો.
શું કરો તમે?
હા કંઈ ની એમ જ એમ વરસાદ જોતી છું વરસાદ બંધ જ નથી પડતો રાત થી આવતો છે રાત્રેથી આવતો છે.
ઓહ અચ્છા એવું છે, ચા નાસ્તો થઈ ગયો તમારો?
હા, તમારું થઈ ગયું?
હા અમારું થઈ
મારી મમ્મી મારી મમ્મી આજે હેને ભજીયા બનાવેલાં હતાં વરસાદ થતું હતું ને. તો એમ મારી મમ્મી કેય સારું તમને ભજીયા ખવરાવી દઉ મારી મમ્મી એમ બહુ સારી બધું બનાવ્યા જ કરે અમારા માટે.
ઓહ અચ્છા! મેં તો આજે સવારે પોહા બનાવ્યા હતાં તમે જે કીધું તું ને એ રીતે
હા તમે મને મોકલેલુ મને આજ તમારા હાથ ના પોહા એમ બહુ ગમ્યા એમ તમે બનાવી શકો ઓછો મારા જેવું પણ એમ અલગ ટેસ્ટ હતો ને તો બહુ સારું લાગ્યું મને તો. એમ સોફ્ટ હતું મારાં કરતાં તમારું.
ઓહ અચ્છા એવું છે ધન્યવાદ હ અને હમણાં તો એવું છે ને જેઠાલાલમાં પેલું ખબર ગોવિંદાવાળો એપિસોડ છે મટકીવાળું જે હીરા અંદર રેય
હા, તમને ખબર તમારા પોહા જે છે કેમ સોફ્ટ થયાં? કારણ કે તમે ખાલી બટાકા નાયખા ને તો મોશચરાઈઝ થતું હતું બટાકા થી
ઓહ અચ્છા એટલે મન લાગ્યું કે હું પંદર દિવસું ને એટલે
ના બીજું શું કે હા તમે કેતા હતા મટકી વાળા એપિસોડ હા મને જાણવું હતું મેં તમને પૂછ તી હતી ને મારામાં એ વાળું આપતું જ નથી અને એપિસોડ નંબર પણ ના ખબર મને
હા હા તો કેવું તમને ઈમાં છેને એ લોકો સ્ટાર્ટિંગના એપિસોડમાં પેલું જે કાના ભગવાન નો જન્મ દિવસ આવાનો હોય તો રાત્રે પાલકી એ બધું સજાવે અને પછી છે ને રાત્રે વિચારે કે આ વખતે કોને ગોવિંદ દા બનાવશું તો બધા ચિઠ્ઠી હોય તો બધા લોકો ઘોગી છે ને ગોલી
હમ હમ
ગુગી ગુગી
હા હા ગોગી
હા તો એને એ બધાથી નાનો ને અને નટખટ પણ એટલે પછી એને અ કૃષ્ણ ભગવાન બનાવવાનું વિચારે કે એનાથી મ કે આ વખતે તોડશું એને તોડવા કેશું એટલે બધા તૈયાર થઈ જાય તો પછી બીજા દિવસે છે ને લોકો અ વેલી સવારે ઊઠે છે પછી છેને દહીહાંડી
પછી એ એ રાત્રે કે એકનાથ સવારે પેલો હીરા પેલા લોકો અ પેલો જે ડો ગુંડા લોકો હોય તે લોકો હીરાનો એમ ચોરી કરવાનું કહ્યું હોય કે તમે પેલા તો જે તેનો માણસ હોય તે ચોરી આવે અને છુપાઈ છુપ પાઇ ને જાયને હેને
હા હા એજ તે લોકો સવાર સવાર દહીહાંડી એમ બનાવે ને કે એમાં દહી નાખી બધું કરીને અને બે હંડી લટકાવવાની હોય ને અને પેલા જે હીરો ચોરી જેઈ કર્યો હતો ને તો ત્યાં બધી નાકાબંધી લાગી જાય પોલીસોની તો શું કર્યું કુલધામ ની અંદર ઘુસી આવે
હા, હા પછી બધા લોકોને જોઈ કે આ કોણ છે, તો બધા એમ કે એ તો હું દહી હાંડી જો આવ્યો હતો અહિયાં વધારે એમ જાણીતું છે, દહીં હાંડી તેટલા માટે હું જોવા આવ્યો હતો અને, બસ. જયારે મ દહીહાંટી તો એ લોકો કે હણાં તો બહુ વાર છે. તમને તો બહુ જલ્દી આવી ગયા હમણાં તો સજાવટ થતું છે, તો પેલો ક કઈ નહી હું અહિયાંયા બેસીને રાહ જોવા એમ કહે છે.
હા, હા એ તમે બરોબર કીધું પછી છે, ને એ જોય ને કે કોઈ આવતું છે. તો ભૂલથી નાી જે તે હીરો છે, ને એ દહંડી ની મટકી માં એમ નાખી દે પછી અગર એ જયારે લેવા જાય ને કે, હન કોઈ નથી આવતું લેવા જીએ. તો ત્યારે જ ટપુસેના લો કા આવી જાય, અને નટુ અ પીલું અબ્દુલ બી આવી જાય તે હીરો લઈ ના શકે. પછી લોકો ત્યાં જ હોય, તે દ્વારે ફરતા દહીહાંડીના આસપાસ જ ફર્યા કરે.
હા, પછી બધા સો સાયટી વાળા એમ એને એમ શંકાની નજરે જોઈ કે આ કયાં આસપાસ ભટકતો છે, તો આપડા સોસાય ટીનો પણ નથી.
હા, હા એ જ અને પછી-પછી દહીહાંડીને એ લોકો ઉપર ટાંગી મૂકે. અન તો પછી લઈ બી ના શકે. પછી એ છે ને તો, એ હાંડી તૂટી એની વારમાં એમ બેસેલો અને પછી એના જે બોસ હોય ને તેનો ફોન પણ આવી જાય કે, તું ક્યાં છે દઈ પેલે અ હીરો કાં છે, તો હીરો લઈ ભાગી પણ કેવુ
ગોવિંદા બનીને આવે છે, ને આખી ટોળી લઈને
હા, હા, હા એ જ
કે અમને જ મટકી ફોડવી છે, અમને જ મોટકી ફોડવી છે એમ કે.
હન, એ જ અન ઉપરથી કયો પેલો એક નાનો છોકરો બઉ કોમેડિયન હોય
હા, એન અંદર એ નાનો ના હોય, પણ હાઈટમાં નાનો હોય અને જરાક નાના જેવો દેખાય.
હા, હા એ જ અને જે બોસ હોય તે પેલો ભદ્રસ હોય, બડી દૂર થાય હે વા
હા, હા, હા ખબર એ તો, પછી શું કે જયારે દહીહાંડી તૂટે ને તો જે અ પેલું જે હોય ને હીરો તે પેલા ભીડેના માથા પર ધડ કરીને પડે હ ને.
હન, એ જ અને એ ની પેલા તો એ લોકો જલ્દીથી દહીહાંડી ફોડે જ ની ફોડે જ ને એમ તેમ વાર પર વાર લગાવ્યા કરે પછી એ લોકો ભી ક્યારે તોડે ક્યારે તોડે પછી, એ લોકોના બોસ ભી આવી જાય. લોકો બોય એમ ટ્રાય કર કે હન મળી જાય, મળી જાય, પણ એ લો તો એને મળી જ ની અને છે ને, પેલા ગોગી એ છે, ને પહેલા જોઈ મૂકેલું હોય કે એ એની અંદર હીરો નાખી દે છે. અને પછી એ લોકો છે, ને એમ ગોગી પછી ઉપર ચઢે ને તોડવા માટે તો પેલા હીરો કાઢી મૂકે અને છે, ને એમ તોડી મૂકે મધ દઈહાંડી તો પછી, એ લોકો એમ બીજા શોધવા માટે એમ આજુબાજુ તડફે. કે હીરો કાં છે, હીરો કાં છે, પણ એ લોકોને હીરો મળી ગઈ. પછી એ લોકો પોલીસને ફોન કરી એમ કે અને પછી પોલીસ આવી છે. પછી જયારે એમ ઉપરથી તોડવાના હતા ને એના પેલા ખબર પેલું સોન્ગ વાગતું તું અ મચ ગયા શોર સારી નગરી અને પછી હન, યે ચોર યે ચોર આવું કરીને કોઈ સોન્ગ વાગતું હતું. બઉ જ એટલે બઉ ફની એપિસોડ હતો. અન એ એપિસોડ એટલે બઉ જ મસ્ત હતું જ.
હા, પછી એ લોકોને પકડી જાય પોલીસ અને પછી પેલો બધા લોકો ત્યાં ટપુના ઘરે બધી વાતો કરવા જાય છે. દૂધ પેલું દૂધ મસાલાવાળુ દૂધ પીને પછી ભીડેના ટકલામાં જ વાગેલું એ તેમ શેક કરે છે, તો પેલી માધવી કે તમાર તો વાળ પણ ખરી જતા છે, એના કરતા એના સાથેને
હન, હન એ જ. હન, પેલુ લવંગ વાળું કઈ એ સીંગ બનાવે ની એના માટે
હા.
કે બઉ જ મસ્ત તો ત્યારે એ એપિસોડ મે તો હમણાં ફરીથી જોવા જન્માષ્ટમીમાં આવશે જ.
હા, એ જ.
કઈ ની તો એ તો હમણાં તો આવશે જ, હમણા જન્માષ્ટમી આવશે જ ને આપણા ત્યાં તો આપણે એ એપિસોડ જોઈ લેશું ફરીથી. અને તેમાં તો મજા જ આવે છે.
હા એજ ને એ એપિસોડ તો બહુ જ સારું છે
બ તકે ન બ શકતી હા એજ પછી તો કેટલા બધા એમ જન્માષ્ટમી ના એપિસો એમાં છે જે મને બહુ ગમે છે ઇનામદર જેમ કે પેલું દયા વાળું પણ બહુ મસ્ત હતું કે દયા પડી જાય કારણ કે એમાં શું થાય છે કે લોકો જીદ કરે છે કે છોકરાઓ નહી પણ છોકરીઓ પણ મટકી ફોડી શકે છે તો એમાં છોકરીઓની ટીમ મટકી ફોડવાની હોય છે એવું બધું હોય છે હેને
હા હા એ જ એમાં પછી બેયા ઉપર લટકી જાય
હા એજ પછી શું એ લટકી પેલા તો બધા લોકો બહુ ડાન્સ કરે તો ચીડવી ચીડવીને ડાન્સ એક બીજા ને બી તા ને જે હ પણ ડાન્સ કરે
પછી તો શું થાય કે પછી એ લોકો મટકી બે ત્રણ વાર ચડે પણ પડી જાય છે પડી જાય છે અને પછી શું કે પેલો અ દયા ઉપર ચડે ને મટકી ફોડે પછી બધા તાળિયું પાડવા લાગે છે અને બધા પડી જાય છે દયા ત્યાં જ લટકી રહે છે ને કોઈ જોઈ પણ ડાન્સે છે પછી પેલી અડાય ટપ્પુ ના પપ્પા ટપરના પપ્પા એમ પછી બધા જોઈ કે ગયા તો ત્યાં પછી બધા એમ શું કે ગોળો કરીને ઉઊભા રહે છે
હા એજ પણ પેલેનો હાથ જ છટકી જાય તો પડી જાય જમીન પર પછી એ બધા કેટલા લડવા લાગે પછી લઈને હોસ્પિટલ લઈ જાય અડધા લોકોકો કૃષ્ણ ભગવાન ના મંદિર માં જઈને પ્રાર્થના કરે કે સારી જારી તું પણ કેટલો રડે ઉપરથી અ અમદાવાદ થી તો પ નામ સુંદર પણ આવી જાય અને જેઠાલાલ પણ કેટલો રડવા જેવો થઈ ગયો હતો એને આઈસીયુ માં રાખેલો હતો ને
હા
પછી ના બે હાથમાં ફ્રેક્ચર આવી ગયેલોું હતોું તે લોકો એમ કેટલા રડતા હતા અને પછી પેલા જેઠા એમ પણયા ને કીધું તને કઈ થઈ જતું તો અમારે ત મર જીત અ ટપુ નું ને બાપુ જોને તારા વગર તો અમે લોકો એમ કઈક તેજ ને આવું બધું કતા ને ને
હા એ
એ એપિસોડ પણ એમ પછી કેટલા વધારે રડતા પછી પ ટપુસી ના બધા માટે સેન્ડવીિચ બનાવીને લઈ જાય
હા હોસ્પિટલમાં હ ને
હા એજ બધા માટે સેન્ડવીિચ બનાવ તો એમાં બી ગોગી કે એક બે મેં ખાઈ લઉ કે
હા હા એજ પછી શું કે જયારે પે લોકો અંદર આવી જાય ત્યારે પેલો કેટલું કામ પણ કરે છેઠલા દયા ન બધું
હા એ ને પણ એનું સ્વાગત પણ કરે ને પેલા તો એક ઘર માં આવે તો. જેમ દયા બધા ન સ્વાગત કરે એવી રીતે. એ ટીકો વીકો કર્યા પછી એને ઘરમાં બોલાય પછી જયારે બાપુજીને બહુ ખાંસી આવવા લાગે. તો પે જેઠાલા જ ભૂલી જાય કે દયા ન હાથ ફ્રેક્ચર છે ને એને કે અ દયા જાકે પાણી લેકે લઈ દે જઈને પાણી લ પાણી આપને એમ કરીને તો પીલી દે એમ જાય પણ લેવા માટે પછી એને યાદ મારા હાથ તો ફ્રેક્ચર છે તો બસ એ ત્યાં જ ઊભી રહી પછી એઠા ફરીથી પાણી આપને થયા તો પછી પેલો એનો હાથ જોય તો કે બહ અચ્છા સોરી મેં ભૂલી ગયેલો હતો કે તારા હાથ ફ્રેક્ચર છે તો એ પછી પાણી આપે. ત્યારે એને કેટલું ખોટું લાગે પછી એ દિવસે બાપુજી દયાને ખીચવા એ પણ. કે નેક્સ્ટ ટાઈમ બીજી વાર થી તો આવી રીતે ચડતી નહી કે તને નહી ખબર કે તારા વગર અમાર મન તેમ બહુ બધું.
એ હા. હા એ મેં જોયું હતું પછી સવારે જયારે દયા ઉઠસું લે ત્યારે જેઠાલાલ જલ્દી ઉ જયો ગયો હો ને.
હા એ જ પછી પેલો જેઠા લઈને અંબોળ પણ વાડી આપે. અને પછી બીજા દિવસે સવારે પાંચ વાગે નો અલાર્મ મૂકી દે પણ એ છે પાંચ પછી જગ્યા પર પાંચ વાર એમ સર પણ મારે કે જેમ કે ઊઠી જાય હા એજ પછી પાંચ. વાગે પહેલા જ ઉઠી જાય તો છે એમ છે કે પાંચ વાગી જાવ પછી એ કે ના ના પાંચ મિનટ અગર ઊંઘા તો મેં પછી એમ મોડો જ ઉઠા પછી એ ચાલવા લાગે છે રાખ વાર પછી નવા જાય ને પછી એના બધા માટે ખાવાનું બનાવે. ચા ભીંડા નું શાક હા એ. દૂધ લઈ ને પછી બધું સામાન્ય બધું. પણ એક છે એપિસોડમાં તો કેવું બતાવે જેઠાલાલ ખાવાનું બનાવતા જ નહી આવે. અને પેલા એપિસોડમાં એમ સારું બનાવે.
હા એ સાદું તો હી પણ એમ ઠીકઠાક બનાવેલ રોટલી વોટલી અને ભીંડાને શાક જરાક પેલું જે મસાલો જરા હળગી ગયેલું પણ સારું હતું એટલું પણ એવું ન હતું.
હા એ પછી કોઈક વસ્તુ નહી મળતી હોય તો દયા ને ઉઠાડતી ને કે પેલું કાં છે એ.
હા એ સાંભળો સાંભળો. સાંભળો પછી ફોન કરીશ હમણાં ત્યાં પાણી ભરાઈ જતું છે અહીંયા અભી નળ બંધ કરવા ચાયલી
ઓછા હા સારું ચાલો હા ને.